હા
હલો હલો કેમ છો મોટાભાઈ
એકદમ મજા તમે કેમ છો?
બસ બસ મજામાં બસ બસ મજામાં મજામાં શું ચાલે કેરી ને એવું બધું થ કે નથી
દવા જેવા પૈસા નીકળી શકે એવું જ છે પણ હવે કેરીમાં ભી હવે બ. કી ક ર
મારે ભી એવું જ છે. તો આ વખત તો શું દવાને એવું બધું લખ્યું હતું કેમ લખ્યું હત હવે ખબર ન આ વખત કે એવું થયું. હ વરણ સારું નથી મને જોય ને વરસાદ આવતો નથી એના કાર મને એવ. આગળ જતા જરે કે્યારે નહીં આવશે એવું મને લાગે છે તમ દવા ને એવું છાતી કે નથ છાતી.
હા આવતે છા ત્રણ ચાર વાર છાંટ્યું પણ હવે શું કેમ તમને . બ બધૂ અડધા મોરનેવ પડી . પ્રફિ થાય હવે દવા દવાના. કદાચ નીકળી આવે તો બી સારું ને હવે પફિટ એવું લાગતું નથી એમ કે. બધા છે પણ યારે બિલકુલ હ તો બહુ ઘા આવેલા. તેમાં યુતિ એવી લાગતી નથી મને.
એવું જ છે મેં બી આ વખતે જ. પ્લસ કલ્ટર એવું બધું મા્યું છે એટલે હવે. ખબર નહીં આગળ જરા કેવું થશે એટલે મારે એ તો નઈ. માનો ને સો બસોણ જેવી કેરી આવી છે આગળ જ મારું એમ માનવું છે કે એક બોર. જમીનમાં કરાવું. પછી એમાં વર્કને બધામાં બધી કલમમાં પાણી નાખવું પછી કલટર નાખવું ખાતર નાખવું છણીયુ ખાતર નાખવું એમ કરીને બધા ઘણા બધા ખાત. તર નાખીને ઝાડને એકમ વિકસિત બને એ રીતનું બનાવી દવ પછી કેરીનો. પાક વધારે પડતો લઉં.
હા એ વાત ખરી કે ત. પાણી મજબૂત. છીઈ છે. એટલે તમે જો પાણી ખાતરને એવું ટાઈમ ટુ ટાઈમ મૂક્યા ગ છો ને. તો કેરી આવવાની સત્તા બહુ ઘણી જાય છે તૂટવાની સત્તા ભી બહુ ઘણી ઓછી થઈ જાય છે કાતર થી ને. કેરીને બહુ ફાયદો થાય છે એટલે પાણીને હું ટાઈમ ટુ ટાઈમ મૂક્યા કરો છો. પાણીયું ખાતર તમે નાખો છો ને પછી કલટર નાખો એટલે એ તો ઘણી આવે છે પણ એને તૂટવાની.
હ
શક્યતા બી ઓછી થઈ એ ખાતાનું ગટો લખવાની.
હા.
એટલે ખાદ ને હું લખ્યા કરવું પડે છે ટાઈમ ટુ ટાઈમ પાણીું આપ્યા કરવું પડે છે.
મારે એવું વિચારવું છે કે મેં હવે થોડી કલમ ઘણી. મારી મોટી થઈ છે તમે કાપી નાખો એવું મારો વિચાર થતો તો તમારું એમાં કેવું. કાપી નાખવી જોઈએ કે પછી એમ જ વધવા દી જોઈએ, પરંતુ એ છે કે મારે જમીનમાં બધા પડ થયા છે, એટલે આજુબાજુના જાઝડવાને જે પોસ્ક મળવું
અરે તેમાં આખી કલમ કાપવાની કઈ જરૂરત નથી, આપડે જે દાખલા આપણને જે નીચે પ્ર સાવાથી રોકી રહ્યા છે ને જે વધી ગયા છે એકદમ વધારે, તેને ઉપર કાપી નાખવાના, એટલે ત્યાં નવા મૂળથી નીકળે એટલે સીધા જાય અને નીચે સુધી કાચું રહી જાય એટલું એવા દાખલાઓને નડે તે કાપી નાખવાના અને પા અચ્છા તેને ગ્રોથ થવા દેવાય તો કઈ વાંધો આવતો નથી બા પૂરતો, પણ વધી ગયેલા ને તો જે એકદમ નીચા વળી ગયેલા રે, જે વધારે ફેલાઈ ગયયા રે ના સર્યપકાશ પચી
એ છે
બરોબર છે. સારું ચાલો ને હું બધ ટ્રાય કરું, હવે શું કેય, બીજું કઈ ખેતીવાડી માં કઈક તમે રોપ્યો છે? રીંગણ, ટામેટા, મરચા કે એવું કઈક?
હા, હમણાં હવે કેરીની સિઝન પૂરી થઈ, એટલે અવે મરચા ને ટામેટા રોપ્યા છે. હમણાં મોટા થયા છે. હવે બે ત્રણ મહિનામાં ચાલુ થશે. ટામેટ તો આવ્યાજ છે. બાકી તેને આગળ આપવાનું કામ ચાલુ કરવાના છે. આપણે બી હવે કે કામ આગળ વધે.
મેં તો મરચા રોપ પ્યા છે, પરંતુ મારે એટલા બધા ગ્રોથ થયા નથી, એના માટે મારે ખતરનાક હોવાની જરૂરત છે. એક છાં ખાતર ડાઈ નું ખાતર ને છઠ જીવડા નો છંટકાવ કરવાની જરૂરત છે, એમાં કયું રાખવું એ તમને, તમારા પરથી સજેશનમાં લેવા જોશે, જેથી મારા મરચા ખુબ મોટા અને વિશાળ બને, પ્લસ સુધારા પડતા મરચા આવે, હમણાં મર ચાના ભાવે શું ચાલે છે, તો પંદરસો થી બે હજાર રૂપિયા મણનો ભાવ ચાલતો છે, એટલે એમાં આપણે વહેલાજ જલ્દી જરાક મરચા જો ઊગી અવે તો આપણને હારું પડે, ને ટામેટાના ભી કેટલાક બે થી ત્રણ હજાર રૂપિયા મણ નો ભાવ ચાલતો છે, એટલે ટામેટા તો મારા ઘણા બધા ઊંગીયા છે પ્લસ સાથે મેં રીંગણ પર રૂપિયા છે. રીંગણમાં કેવું કર્યું કે પાડીયા કર્યા ને પાડિયામાં કોથી બધી પહેરાવી દીધી, પહેરાવીને પછી સોડવાર રોપિયા એટલે જેથી કરીને મારે કચરો ઓછો નીકળે એ એટલે એ મને ઘણું ફાયદાકારત છે અને જે મજૂરો આવે નહી ને નહી ને જેટલું બી જોઈએ તે પોષક બધો રીંગણા છોડેને મલે, આ બાજુના એમાંજ મળે ને પાણી બી એવું સિંચાઈ પદ્ધતિ નો ઉપયોગ કર્યો છે, એટલે પાણી બી ભી નીચે ડાયરેક્ટ છોડ માંજ મલે આજુબાજુ કસે ની એટલે કોઈ જાતનું રિસ્ કે કચરો
તો તો તમારી મને લાગતું નથી કેમ કે તમે સારી સંઘટનાને ઉભ આપી છે એટલે એટલે તમારી ફળ ને કઈ નુકસાન થયું, મને લાગતું નથી. હવે છાંટવા માટે જેટલું ના છાણીયા ખાતર ને નાખો તો એ સારું પડે, કેમ કે અવે જેટલું આપડે છાડીએ ને નુકસાન રેહ ને જો ફળને ભી નુકસાન કરે છે, બીજુંવે છાંટવામાં દવાઓ બધી બોવ જાત જાત ની આવે છે, પણ અમે તો એવું કઈ છાટતા નથી, અમે તો છાણીઓ ખાતર જ મૂકીએ છીએ જ હવે બધું નીકળીે, બીજું તો બધા દવા તો જાત જાતની છાંટેજ છે. પણ અવે એવું કરતા નથી.
બરોબર અચ્છા, હવે મારું એમ વિચાર છે કે આગળ જતા હું ફૂલો ખેરી કરું. ફૂલોમાં કેવા કે ગુ લાબની ખેતી છે, જાસુરના ફૂલ છે, પછી કે ગુડા પછી સેવટી એના બધાની ખેતી કરો એમ વિચારતો પરંતુ શું લાગે તમને કેટલા ના છોડ. પડશે ક્યાંથી મળશે એ બ તો મારે તપાસ કરવાની છે, અમે એમ તો બે ત્રણ જગ્યાએ જોઈ તપાસ કરી છે. તમે ઇન્ટરેસ્ટ છો તો તમારા જે જગ્યા હોય ત્યાંય આપણે રો આપીને વિકાસ કરી શકીએ તો અર શું માનવું એમાં.
અ અમારા અંયા સરસ પાસે એક નર્સરી આવેલી છે, કે નમાં બધા તમને છોડ મળી શકે એક છોડ. સમિંગ પ્રઇસ દસ થી વીસ રૂપિયા લે છે.
ગુલાબ થી માંડીને બધ થાય છે, તેમાં તમે જેવા છોડ જોઈ મોટા નાવા થી માંડીને. તમને જેવું ઉપયોગતો નથી જેથી કરીને આગળ. બી થઈ શકે છે, જગ્યાતા છે. છોડા પણી શ તમને જેવા જોઈએ તેવા બધું ત મળી જ છે.
બરોબર. પરંતુ મેં સાંભળ્યું છે, કે આપડે ભાષા ર થોડાક આગળ વધ સરળ અને સારા ભાવ બધા છોડ મળી જાય છે, બે ત્રણ રૂપિયામાંને એવા જુ સોડ મળી જ છે, જો આપડણે ગણા લઈએ તો વાત સાચી છે, કે શું છે.
હ એ વાત સાચી છે, પણ તેના માટે આપડે છે, ને ઘણા છોડ લેવા પડે એમ આપડે દસ વીસ છોડ. લ તેમાં આપણનેવું કઈ પરવડતું નથી પણ આપડે બસો ત્રણસો. છે, ને મોટા ભાગ તો આપણને એમ બે ત્રણ રૂપિયામાં પડી શકે છે, તેના માટે આપણે એમ ઘણી જ. ઓછી જગ્યા લેવા ફદો મને લાગતો નથી. કેના માટે જ જગ્યા વધારે
તો આપણે તેનો ઉપયોગ કરી
એમ તો જોકે જોવા જાય તો મારે પાસે કેટલું બે થી. અઢી વિઘા જેટલી જગ્યા છે તો મારે એમાં પાંચસો થી હજાર ઝાડ જેટલા આવી જાય છે, પરંતુ તેનો પછી લેબર ચાર્જ. એટલે આપણે મારે પંદર થી વીસ તો લેબરેટ રાખવા પડે ફૂલ ને તોડવા માટે પછી. ત્રણ થી ચાર તમામાર પાણી પીવડવા માટે કિયારીને તો વધુ કરવા પડે મજૂરી. હમણાં કેટલો કલાક નો આઠસો થી નવસો રૂપિયા ભાવ ચાલતો છે, બસ કારી. કરવાની એટલે મારે એ બધું કરતા મુકતા. એજ પકડો ને તમે. એક દોઢ લાખ ઉપર નો ખર્ચો થઈ જાય દોઢ તો ઓછા મેં જોકે કીધા. બે ત્રણ નો તો પાકો ખર્ચો થઈ જાય એટલા લાખ માં. હોય તો જ હું કરી શકું.
થાય છે. જો તમારા પાસે એટલે રોકડાની સુવિધા હોય. બીજા જો બીજી ખેતી કરો ને તમારા માટે સારું પડે છે, કેમ કે ફૂલ તો હવે આવે તો આવે ને તો બહુ ઓછા ભી આવી શકે છે, નુકસાન થવાની શક્યતા બહુ ગણી રહી છેને બહુ કાળજી આપવી પડે છે, અને દરરોજ બહુ મહેનત ગે છે. તેના માટે લેબર ચાર્જને આપણે બહુ. ઘણા રાખવા ભેધા હોય તો.
બરોબર છે, તો તોમાં મારો તો પછી એમ વિચારશે કે જો આપડે એ ખેતી નહી. કરીએ તો આપણે. લીંબુ ના છોડ વાવી દઈએ ને સાથે એની સાથે આપડે સરગવા ના છોડ વા આવી દ સરગવર તમને ખબર છે ને કેવો આવે તે.
આપણે લીંબુને તમે કહવો છો કે લીંબુ રોપી દે એ બાત ખરી છે. લીંબુમાં કઈ બઉ એટલું જોઈતું નથી ને લીંબુ ન હમણાં ક્રિસ્ બી વધારે છે એટલે બહુ વાંધો આવશે નહી લીંબુ તો હવે તમે રોપી દઉ એક ટાઈમ પર તો મોટું થાય એટલે બઉ ઘણા લીંબુ આપે અને લીંબુ માર્કેટમાં બઉુ કેમ કે હમણા તાપ વધારે લાગે છે તો લીંબુ પાણી એવામાં લીંબુ નો ઉપયોગ બહ ઘણો થઈ રહ્યો છે લીંબ સકનજી મને એવું લીબૂ મા એટલું કઈ આપડે બહ કરવાની જરૂરત પડતી નથી તે જાતે જ ગ્રોથ થઈ જાય છે.
ચાલો ને તો હું લીંબુના છોડની તપાસ કરું એમ તો જો કે મેં તપાસ કરી છે તો એ પ્રમાણે મને એક છોડની પ્રાઇસ દસ થી દસ નવ થી દસ રૂપિયા મને કીદી છે. એટલે તે પ્રાઈઝને આપડે બસો ચોળસો નો જેવા લાવવા છે એટલે આપણને છ થી સાત રૂપિયા એમાં પડી જશે લીંબુ એટલે આપડે જોય તો એની સાથે સાથે સરગવાનું આપડે જે દેશી સરગવો તો એને ભી રો રોપી દેવાના એટલે જે કરીને આપણને ડબલ ઇન્મ મળતી રહી લીંબુ ત તો બારે માસ આવે એવી વસ્તુ છે. સડપ બો બી એ છ મહિના આવે છ મહિના નહી આવે એવી વસ્તુ છે સરગવા નો ભાવ તમે સાંભળે ચારસો પા સાતસો રૂપિયા મોણ નો ભાવ છે સાતસો રૂપિયા મણ એટલે ક્યાં જાયને ઉભે રહીને. એ પાછું જ રકમ થવા હોય તેમાં એ ઘણા બધા લાગી જાય એક જણ માંથી ની નીકર ને બાર થી તેર મણ જેવા તો સરગવા નીકળે જ છે એટલે એવા આપડે એજ સો બસ્તુ જાળો એ રોપી દીધા હોય તો એ આપડે ઘણા બધા સરવવા નીકળે છે.
હા એ વાત ખરી કે તમે હવે આમાં આગળ વધી શકો છો. જો આપડણે જમીન વધારે રય તો આમે રોપી શકીએ છીએ એમાં કઈ વાંધો આવતો નથી લીંબુ એકમ મસ્ત છે કે એમાં કઈ ગ્રોથ એકદમ આરામ થી આવી જાય છે અને બઉ ઘણા લીંબુ લાગે છે. આપણે ખાલી તોડવાના માટે જ માણસો રાખવા પડે છે તેના માટે વધારે ઉતા માણસો રાખવાની જરૂરત નથી છે. ત્યારથી ખર્ચ ભી બચે છે અને ટાઈમ બી આપડે બચી રહી છે આપડે બહુ એટલું કઈ ધ્યાન આપવાની જરૂરત નથી તેમ તમને કઈ બીજી તકલીફ હો તો આગળ કઈ નઈ ફોન કરજો.
હા વાંધો નહી સારું થેન્ક યુ.